બસ મજામાં. તમે કેમ છો?
એકદમ મજામાં છે. હવે રક્ષાબંધન આવે છે તો એની શોપિંગ કરવા ગયેલા આજે તો અમે બોલો.
શું વાત છે? હજી તો રક્ષાબંધનને મહિનો વાર છે, ને તમે અત્યારથી જ શોપિંગ કરવાનું ચાલુ કર દીધું છે.
હમ્મ. કારણ કે અમારે બધુ રાખડીને એવું પાર્સલ કરવાનું ને બધા ભઈઓને. એટલે પછી એના માટે વહેલાં જઈએ તો પછી એ લોકોને રક્ષાબંધને પહોંચે ને. કારણ કે પછી છે ને, રક્ષાબંધનના પછી પહોંચે તો શું કામ નું એટલે.
બિલકુલ-બિલકુલ. હવેથી આ રક્ષાબંધન ચાલુ થશે, એટલે એની પાછળ નક્કરા તહેવારો આપણા બધા ચાલુ થઈ જશે. એટલા બધા તહેવારો છે, તેની વાત જ કંઈક અલગ જ છે. દિવાળી, ઉત્તરાયણ રક્ષાબંધન બહુ બધા, ધૂળેટી હોળી એમ ગણીએ ને એટલા તહેવારો છે આમ.
બિલકુલ. ચાલો ને તો આજ આમ કંઈક એવા વિષય પર આપણે આમ વાત કરીએ તમારી જોડે હોય તો કહો આમ.
હા મારી જોડે તો આમ ખુબ જ એમ સુંદર વિષય છે આમ. જોવા જાઈએ ને કે વિશ્વભરના અનોખો તહેવાર. ખૂબ-ખુબ જ આમ રસપ્રદ વિષય છે આમ. તમે કહેતા હોય તો આપણે તેના પર આપણે થોડીક વાર્તાલાપ અને વાતચીત કરી લઈએ.
હા, હા. ચલો બહુ જ સરસ વિષય છે આમ બહુ. મજા આવશે એમ કાંઈ કે દરેક દેશની પોતાની અલગ પરંપરા અને તહેવારો હોય છે. એટલે મને આમ જાણવું છે. ચલોને વાત કરીએ.
હા એજ. થોડોક તમારો અવાજ પાછળ ગતો રહ્યો છે. હલો? હા આયો-આયો, હા આયો. હા. અને જોવા જઈએ ને તો કેટલાક તો તહેવારો ઘણાં પ્રાચીન હોય છે. તમને ખબર?
હા. અને એમ કેટલાક તહેવારો છે ને એમ નવી રીતો અને નવા વિચાર સાથે એમ અલગ-અલગ દેશમાં ઉજવવામાં આવે છે.
બિલકુલ-બિલકુલ. અને તહેવારો છે એ લોકોને એકબીજા સાથે જોડે છે. અને એમાં પણ સંસ્કૃતિને પણ આમ મજબૂત બનાવે છે આ બધા તહેવારો. તમને ખબર?
બિલકુલ આમ મને એમ જોઈએ ને તો આપણે એમ દરેક તહેવાર પાછળ કોઈને કોઈક કારણ હોય છે, એમ કેમ જેમકે કેટલાક તહેવાર પ્રકૃતિ સાથે આમ સંબંધિત પણ હોય છે.
બિલકુલ. અને કેટલાક તો તહેવારો ઇતિહાસને યાદ કરાવવા માટે પણ ઉજવવામાં આવે છે, અને એમાં પણ આપને તહેવારોમાં આનંદ અને ઉત્સાહ માટે જ હોય છે, આમ કેવાય ને
અ એતો એકદમ સાચી વાત છે, તમારી કે ઉત્સાહ માટે પણ ઉજવવામાં આવતા હોય છે, એમ પણ આમ અ આપડે આમ ચલોને આમ પેહલા એક આમ અનોખો તેહવાર જોઈએ જેમ કે છે, ને આમ સ્પેનમાં છે, ને આમ ટામેટા નો એક મશહુર તહેવાર છે, તમ સાંભળ્યું છે, આમાં?
હા ને આ તહેવારમાં તો છે, ને લોકો એકબીજા પર ટામેટા ફેંકે છે. અને આ તહેવારનો રંગ જ કઈક અલગ જ ન નિરાલો હોય છે, આમ કેવાય ને
હો ને મેં તો જોય છે રીલ્સને એમાં કે હજારો લો કો છે, ને તેમાં ભાગ લે છે, એમ ગલીઓ હોય ને આખી લાલ રંગથી ભરાઈ જાય એટલી બધી ભીડ હોય
એ જ બિલકુલ તમે સાચું કીધુ અને સુરક્ષા માટે પણ આમ ખાસ નિયમો પણ ત્યાં હોય છે, આમ કેવાય ને કે બધા લોકો આમ નિયમોનું પાલન પણ ત્યાં કરે છે.
હ અન અને જેમ કે કેવાયને કે પછી સફાઈ પણ આમ સારી રીતે થાય ત્યાં આગળી તો અને આ તેહવાર તો છે, ને આખા દુનિયાભરમાં એટલો ઓળખાય છે, ને કે વાત જ નહીં એમ
બિલકુલ. અને તેમાં પણ અવે આપણે જોવા જઈએ કે થાઈલેન્ડમાં પણ છે, ને અનોખો આમ તહેવાર ઉજવામાં આવે છે, કે તેમાં કેવું હોય છે, આમ પાણીનો આમ મોટો તહેવાર આમ કેવાય ને કે આમ બૌજ મોટો તહેવાર ઉજવામાં આવે છે, તેમાં છે, ને લોકો એ બીજા પર પાણી છાંટે છે, આમ અને આ તહેવાર છે, ને નવુ વરષ પણ દર્શાવે છે, ત્યાંનું ખબર તમને?
ઓ હા હા મેં જોયું છે, રસ્તો આખો આમ આનંદ થી જ ભરાઈ જાય નાના મોટા બધા જ એમાં છોડાય એમ અને આમ ગરમ હવામાનમાં આ તેહવાર આમ ઘણો કેવાય ને કે રમત ભર્યો એવો લાગે છે, ને? લોકો આમ મજા આવે
બિલકુલ બિલકુલ અને આમ જોવા જએ ને કે આમ લોકો હજી પણ આમ મજા સાથે દિવસ પસાર કરે છે, અને આમ અવે આપડે બીજું એક અનોખો તહેવારમાં આપડે વાત કરીએ અને તે પણ જાપાનમાં હોય તેની વાત જ કંઈક અલગ છે?, તમને ખબર? કે જાપાનમાં છે, ને બરફનો સુંદર તહેવાર ઉજવામાં આવે છે.
હો અને બરફમાંથી છે, મોટા મોટા ખામ પૂતલા બનાવવામાં આવે છે, આમ રાત્રે પ્રકાશથી વધુ આમ સુંદર જ દેખાય છે, ખબર તમને?
એ જ ને અને દુનિયાભરનો આમ પ્રવાસીઓનો આ તહેવાર જોવા આવે છે, તમને ખબર આમ કલા અને કલ્પનાનો આમ સરસ મેલ જોવામાં આવે છે, આ તહેવારમાં
એજ અને આમ હવે આમ મને યાદ આવ હમણાં જ રીલ જોયેલી ત્યાં કેવું હોય કે આમ રંગબેરંગબી કેહેવાય ને કે પરેડ નીકળે છે, અને આમ લોકો સંગીત સાથે નૃત્ય અને આમ ઉત્સા સાથે આમ જોવા મળતા હોય છે, તમને કઈ ખ્યાલ છે, આમાન વિશે?
હા, મન તો ખ્યાલ છે ને, તેમાં પણ છેને ઘણા લોકો તો સુંદર વસ્ત્ર પણ પહેરે છે, અને આમ રસ્તો છે ને, ગીત અને નાચથી આમ જીવતો બની જાય છે. અને આ તહેવારો છે ને, આમ ઘણો દિવસ સુધી ચાલે છે, તમને ખબર?
હ, એજ આમ ચાઈનામાં પણ ઘણો એવો તહેવાર છે, આમ તો આપણે જોઈએ એટલી વા પણ આપડે વાત કરીએ, મન બવ મજા આવે છે, ચાઈનામાં ખબર આમ ફાનસનો આમ તહેવાર ઉજવવામાં આવે છે.
બિલકુલ, આમ રંગબેરંગી ફાણસ આકાશમાં આમ ચમકી અને રાત્રે તો આ બધા દ્રશ્યો છે ને, ખુબ જ આમ સુંદર લાગતા હોય છે ને.
બિલકુલ, અને કેવું કે બાળકો પણ ઘણા ઉત્સાહ સાથે છે, એમ આ તહેવાર એમ પ્રકાશનુંું પ્રતિક પણ માનવામાં આવે છે.
બિલકુલ, અને આજકાલ તો છે ને, મેક્સિકોનીયમ આપણે વાતચીત કરી લઈએ, અને તેમાં પણ તેહેવાની એની વાત કરીએ, તો તે તો આમ જ છે, આમ કેવાય ને કે. કે પૂર્વજોની યાદમાં છે ને, એક અનોખો તહેવાર ત્યાં ઉજવવામાં આવે છે. અન કેમ કેવું હોય છે કે, ખબર કે રંગબેરંગી ફૂલ અને આમ સજાવટ કરવામાં આવે છે, અને લોકો છે ને, આમ પરંપરા નું આમ આમ માન રાખતા હોય છે, ત્યાંનું ખબર અને આ તહેવાર તો મેન છે ને, સંસ્કૃતિ જોડે આમ આપણને જોડાયેલા રાખે છે, તે લોકોને અને જીવિત પણ રાખે છે તેમને.
બિલકુલ, દરેક દેશની અલગ અલગ ઓળખ હોય છે, અને ખાસ કરીને તો કેટલાક તહેવાર આમ પ્રકૃતિ માટે જ હોય છે, હું તો એવું માનું છું, અને કેટલાક તહેવાર પ્રાણીઓ સાથે છે, ફૂલ સાથે છે, એ બધાની રીતે તેથાયમ
એ જ કેટલાકમાં તો રંગ નો ઉપયોગ બી થાય છે, અને કેટલાકમાં તો પ્રકા ન મહત્વ પણ હોય છે, અને એમાં પણ કેટલાક તો સંગીત મુખ્ય ભાગ હોય છે, તમને ખબર.
હ. આમ કેવાય ને કે, તહેવારો લોકો વચ્ચે એમ પ્રેમ બહુ વધારે દે, એમ તહેવારો ઉકે ઉગકે. એકતા નો સંદેશ આપે છે, હું તો એટલું જ માનું છું, મને તો એટલા બધા ગમે ને, બધા ફેસ ટિવલ બોલા.
મને પણ એવું છે, તહેવારો આવે, અને એટલે ઉમંગની આમ છાયા આમ છવાઈ જાય. ચારે વોટ. જ કંઈક અલગ હોય છે, અને તેમાં પણ ઓળખની તે ઓળખ થતી હોય, એમાં બી તહેવારોની તો વાત જ. કઈક નિરાલીએ ને, અનોખી હોય છે.
હા, એ તો એકદમ સાચી વાત છે. ઘણા અનોખા તહેવારો ઉજવાતા હોય છેને, આપણે એમ જે વાત કરી. આપણે કેટલા બધા તહેવારો વિશે જાણવા મળે. અને કેટલું હજી તો કેટલાય એવા હશે, જે આપણે એને તો ખબર પણ નહીં.
બિલકુલ હ. આમ કેવાય ને કે, ધારક તહેવારની પાછળ છે ને, અલગ વિચાર અને પરંપરા હોય છે, અને આ બધું પરંપરા છે ને, ઘણો વર્ષોથી એમ ચાલતી આવે છે, તમને ખબર.
એ તો મને ખ્યાલ છે કે, આ બધું તો ઘણા વર્ષોથી થાય ચાલતું આવે છે ને. દરેક તહેવાર આમ કંઈક ને કઈક ધરાવતું હોય છે ખાસિયત અને દરેક દેશોની કેવાય ને કે અહ ઓળખ વધારે તો આ તહેવાર થી થાય જેમ કે આ પણું ગુજરાત છે તો એ નવરાત્રી માટે કેટલું ફેમસ છે પછી મહારાષ્ટ્ર છે તો એમનું ગણેશ ચતુર્થી માટે ફેમસ મતલબ ફેમસ ઇટ મીન્સ કે ત્યાં એમાં વધારે ઉ મતલબ ઉજવાય છે એવું.
અને કેટલાક તો તહેવારો છે ને એક જ ગામમાં ઉજવવામાં આવે છે અને કેટલાક તો તહેવારો છે ને આખા દેશમાં ઉજવવામાં આવે છે તમે જેમ કીધું આમ કેવાય ને વાતો જ કઈક અલગ છે.
એ તો છે જ બધા જ તહેવારોમાં આમ કંઈક અલગ જ વિશેષતા જોવા મળે. આપડે જે અહીંયા સિટીમાં આપડી સિટીમાં ગણપતિ મતલબ ગણેશ ચતુર્થી હોય નવરા ત્રી હોય. તો આપડે નહી જોતા કેટલું બધું આમ ગણપતિ બધે બેસાડે છે ને કેટલી ને જગ્યાએ નવરાત્રીને એવું થાય છે.
એ જ ને ને કેટલાક તો દેશોમાં છે ને ફૂલોથી મોટા મોટા રસ્તા સજાવામાં પણ આવે છે ને એમાં પણ રંગબેરંગી ફૂલો થી આમ સુંદર ન ક્ષા બનાવવામાં આવે છે અને એ જ ને આમ જોવા જાય કે લોકો આ નકશા જોવા દૂર દૂર થી આવે છે તમને ખબર
હા ખ્યાલ છે થોડો બોહોત આનો.
હમ્મ એજ ને. ને ફૂલની સુગંધ તે છે એને એસપાસનું વાતવરણ ખુશખુમાન બની જાય છે તમને ખબર અને આ બધા તહેવાર છે ને કલા અને પ્ર કૃતિ બંનેને સુંદર ઉદાહરણ છે.
બિલકુલ બિલકુલ અને કેટલાક દેશોમાં તો કેવું કે મોટી અગ્નિ પ્રગટાવીને એમ તહેવાર ઉજવવામાં આવે છે લોકો આમ અગ્નિની આસપાસ ભેગા થાય છે ગીત અને નૃત્ય સાથે ઉજવણી પણ થતી હોય છે ખ્યાલ છે તમને આવું કઈ?
હા મને તો ખ્યાલ છે ને આમ બહુજ બધા એવા બધા તહેવારો છે. અને આપડા ભારતમાં પણ આમ આમ લઈ લે કે હોલિકા દહન તેમાં આવું જ થતું હોય છે આમ તમને ખબર હશે તે તો
હા એજ. એટલે આમ તો જોઈએ તો આપડી જોડે તો તહેવારો વિશે વાત કરીએ ને એટલી ઓછી છે શું કેવું તમારું?
એજ ને અને આજે મને તમારી જોડે આ વિષય પર વાતચીત કરીને એટલું બધું આમ જ્ઞાન અને સમજણ પડી ને કે તેની વાત જ કંઈક અલગ જ છે અને મને તમારી જોડે વાત કરીને ખુબ જ મજા આવી ગઈ આપડે ચોક્કસ ફરીથી આપડે કઈ નવા વિષય પર વાત કરીએ બરાબર?
હા, ચોક્કસ ચાલો કરીએ હા ચાલો બાય.
બાય.